હલો
હલો
હલો
હલો
હલો
ક કે કેમ છો તમે?
હલો
હલો કેમ છો તમે માસી?
હલો
આવાજ આવે છે મારી?
અવાજ નથી આવતો.
આવાજ આવે છે મારી હાલ?
નથી આવતો અવાજ જરાય. હલો
હલો હવે આવે છે?
હા નઈ આવાજ નથી આવતી.
હવે?
તમને આવે છે મારો?
હા મારું તમારો તો આવે છે માને
નઈ તમારો નથી આવતો અવાજ
હવે આવે છે હવે આવે?
હલો.
હલો હવે આવે છે તમે મારી મારો અવાજ હલો.
હલો.
હવે આવે છે મારી આવાજ તમને
તમે ક્યાં છો?
હું બાર જ ઊભી છું.
અવાજ નથી આવતો બિલકુલ
હવે
નહી. હલો.
થોડું પણ નથી આવતું મારું આવાજ
કેમ છો?
થોડું પણ નથી આવતું
સંભળાતું જ નથી કાય
થોડું પણ નહી
હલો.
થોડું પણ નહી આવડતું મારી આવાજ
હલો.
હલો.
થોડો જોર થી બોલો ને
હવે આવે છે મારી અવાજ
નહી નહી
થોડી પણ નથી આવતી
તમારે નથી આવતીને
મારી મને આવે છે તમારી અવાજ મારી આવે છે તમને
હલો.
હવે આવે છે.
હા હવે આયું.
હા કેમ છો?
બસ મજામાં તમને મજામાં
હા મજામાં મજામાં શું કરો છો તમે
બસ આ રહયા અમારા જમીનને ઊભા થયા થોડી વાર વોક કર્યો
અચ્છા.
હા એટલે તમને મેસેજ કર્યો કોઈ ફ્રી છો કે હમ્મ પછી
ના પહેલા તો હું શું ખાતી હતી ને મે ખાતી જ્યાં તા એટલે મેં કીધું કે નહીં હાલ તો ફ્રી નથી પછી ખાઈને પછી વાત
જમી લીધુ આજે
હા આજે મેં ઇટલી ખાધી
ઈડલી
હા સમજ નથી પડતી હતી કે શું બનાવી
તમે બનાવી લીધી એમને હે અમે ચાલા પેલે વીચાર્યું તો કેટલી બનાવી
અચ્છા.
પછી વારી કેન્સલ થઈ ગ્યું ઇટલી બનાવવાનું પછી સેવ ટમાટર બનાય્વા. ખીચડી બનાઈઈ વઘાર
અચ્છા અમે બપોરે ચણા ની શાક બનાવ્યો હતો તો પછી પપ્પા એ કીધું રાત્રે કે એને આ મતલબ બપોરે એને હેવી ખાય ખાધું છે તો તમે રાત ત્રે તો લાાઈટ ફિટ જ બનાવજો.
હા.
તે એટલે બછ ના ના એટલી સાંભર
સાંભાર બનાય્વો હા.
ટલી સાંભાર ચટની
હા હા અમાંર ખાઈ લેને પછી બધું કે બીજું કઈક જોઈએ રોટલી બોટલી.
ના ના બસ બધા જ ખાઈ લે મારા દાદા પણ ખાઈ લે દાદી પણ ખાઈ લે.
હા અમારે એમ જ છે બધું ખાઈ લેવાય જી બનાવી ન વેરાયટી બધ ખાઈ લેમ રો ટલી બોટલી જોઈએ નઈ પછી.
બસ મારી દાદી અ એ એ પાાવભાજી નથી ખાવાતી.
હા.
આ પછી એમને નથી વા ફાવે છે પછી મને બધું ખાવે. પનીર ની સબ્જી બસ દાદા પનીર ની સબ્જી નથી ખાવતા દાદી ખાવે છે આજે.
હા.
તમ ના કીધું બધું ખાઈ લે નકર એ તો બોલે છે કે મમ્મી અમને તો બસ રોટલી પણ મળી જાય ને તો અમે તો એ પણ ચાલી જઈએ અમે તો.
હા.
હમ.
હમ નઈ નહિતર ઘણાને મોટી ઉંમર વાળાને નજ ન ભાવેને વેરાઈ ટી એમ એ લોકોન શાક રોટલી જ જોઈએ એમ.
હા પન નહી હવે તો ભાવે ભલે હા અમે મતલબ પા મેગી પાસ્તા આ બધું ખાઈએ છીએ ને ચાઇનીઝ ડીસો તો મારા દાદા નહી ખા તમારા દાદા કહે છે કે આ શું તમે અન અન ગલો અપ બધ ગંધ ફંધ આ બધું ખાાવ છો આ શું ભલાઉ
અમારા તો અમારા હસબન્ડ તો એમ જ કે હું આ જીવડા ખાવ છો તમે એને તો નૂડલ્સ જોવાય ને એટલે કઈક થાય. નૂડલ્સ તો જોવાય નો ગમે એ લોકોને.
બોલે છે આ શું કાળું કાળું તમે ખાાવ છો? બેઈ ને.
હા.
તો એક બ બોલે છે કે આ શું જેને ક્યા બોલ ભમડા ફમલા ખાવ છો. બબ ભાવે પણ છે? તમને આ ભમણા.
અમારો છોકરો લઈ આવે ને પાર્સલ તો કે આ હું લઈ આવશ. તતો તને કેમ ભાવે છે આવું?
એ માર મારા દાદા ને પણ જોવા પણ નહી ગમતું ના બોલે છે આવ મારા સામે આ બધું ના ખાવ મને ખબર ને શું થાય છે આ જોઈને.
હા અમારા એમાં જ કે.
મંચુરિયનને કહે છે આ શું મીઠાઈ આવે છે જે કાળી કાળી કલરની મીઠાઈ છે. તો અમે કહી આ મીઠાઈ નથી આ તો જ મતલબ અમારા ટાઈમ તો ખાવાનો છે તો
જે અમારું ફેવરેટ
આ તો જંક ફ્રૂડ છે તો કહે છે, કે આનાથી તો તમારુ પેટ ભરી જાય છે? મેં કીધું હા ભરી જશે કેમ નહિ ભરતો તો આ તો હેવી છે બોલે છે. શું આ ગંધ વેળો કાળો કાળા કાલા કાલા કલર નો ખાવ છો. પછી મુઢું કાલું નહી થતું તમારું ના ટેસ્ટ આવે છે કાલું તો ભલે છે આ તો એક વાર મે મે અ તો મેં ઓનલાઈન ઓર્ડર બ્લિંકટ કર્યો હતો ને તો વિનેગર ઓર્ડર કર્યો. તો એ મારા દાદા દાદા એ મતલબ રેટ જોયું કે આનો રેટ આટલો મેઘો કેમ કે અસી રૂપિયાનો હતો આ બેના બ્લિન્કિટ મેં વિનેગર ઓર્ડર કર્યો. તો મારા દાદા કેતા કે આ શું પાણી ઓર્ડર કર્યો છે પાણી ઘરે નથી તમારે તો આટલું મેઘુ પાણી બહારથી ઓર્ડર કર્યો છે હવે શું પીશો તમે ચલાવશો? એક સાલ ચલાવજો અને પા પાણી થોડો થોડો ઘી ઘૂટ જ પીજો તો મેં કીધું આ પીવાનું પાણી નથી આ નાખવાનું પાણી છે તો તું મારા દાદા કે કે પાણી પણ આવું અલગ અલગ આવે છે મને તો પહેલી વાર ખબર પડી આવું પાણી પણ છે. પછી મેં શુંગાયુ ને કે તમે સુંઘો કે છે આ છી કેટલો ગંદો પાણી છે સ્વાદ એટલો મેંગો પાણી તો મને અગર ફ્રીમાં પણ મળે ને તો ત્યારે પણ હું આ ગંદો
ના ગાંધ પાણી હમ્મ.
એ મા દાદા આજ કેતા શું તમે ખાવ છો હાલની જનરેશનમાં તો આ કેટલો કેટલું ગંદુ ગંદુ પાણી ને આ બધું મળે છે.
મારા સસુરે એમ જ કેતા કે હું તમે બહાર નું ખાવ છો આ છોકરા મારા છોકરા ને ના પાડતા. આ નો ખવાય બધું બારનું
ઘરનું મમ્મી ને કે બનાવી દે પણ બહાર નું ન ખાતું
હા પછી એક એક હેલ્થ નો ખરાબ પણ છે આ તો
હા એ તો એ ખરાબ જ થાય ને મ સર હેલ્થમાં બહુ તકલીફ પડે છે હા.
ક્યારે હેલ્થ ફૂલી પણ જાય છે ક્યારે કેન્સર આ બધું તો હાલ જોઈએ છે ને કે આ બધું કેટલું થાય છે હવે આઠ ખાવાથી તો નાના નાના બાળક કોને હાલ જોઈએ તો કેન્સર ના બધું થાય છે ડાયાલસિસ
હા હવે તો બધુંયચ જ્યાં જો તો એ જ જો સાંભળવા મળે છે આમે થયું કેન્સરને થયું આને
હમ્મ એજ જેટલા સાંભળો આજ છે પણ પછી પછી એક આ આદર ડલી ગઈ છે ને પછી ગમતું પણ નહી ઘરનું અગર કોઈને ડેલી આદત હોય મારી એક બેમ્પણી ને તો એમની ડેલી આદત અગર જે એ મેગી ના ખાય ને એમને ચેન જ ના પડે એક દાડા છોડીને એક એક દાડા છો છોડીને મેગી પાસ્તા બધું જ ખાય છે. એ કેહે છે કે હું શું કરું કે મને ખબર જ નહી પડતી. હું અગર એક દાડા બસ દાલ ચાવલ પણ ખાઉ દાલ ચવલ છોડ અગર પુલાવ પણ ખાઉં ને ત્યા આગળ છોલાની સબ્જી આ બધું તો પાવ ભાજી આ બધું પણ ટેસ્ટી છે ને આપણા માટે તો શું ચોમીન પાસ્તા આજ ટેસ્ટી છે એ બધું બી તો કે મને ભાવે જ નહીં ન પછી હું રાત્રે બે ત્રણ વાગે ઉઠી ઉઠી ઊઠીને પછી મેગી બનાવું છું ત્યારે મને ભૂખ મટે છે નાખ તો મને આ ભાવતો જ નહીં હાલ હવે.
હમ એ એક જાતની હેબિટ પડી જાય છે ને પછી નથી ગમતું બીજું કઈ
એને એટલી હેબિટ પડી ગઈ છે એટલી હેબિટ પડી ગઈ હવે એ મતલબ મતલબ એક શું અમે અગર બીજા બધાગર નશા કરીએ તો એમને આદત નહી છૂટતી ને તો એમ એમને પણ આ જ છે કે મેગી ની એમના આદત જ નહી છૂટતી હવે.
હા તમને મિષ્ટાન ભાવે મીઠું મ
મને મિષ્ટાંત તો ભલે એટલું નહી ભાવતું પણ મને તીખું બહ જ ભાવે છે.
તીખું બહુ ભ આવે એમને મીઠું ઓછું ભાવે એમ.
ઠૂં મતલબ એ ઓછું ભાવે છે મીઠામાં તો હું શું રસગુલ્લો ખાઈ લઉ યા ગુલાબ જામુ ખાઈ લવ યા મને મારી ફેવરેટ કાજુ કતલી છે.
કાજુ કત
હા બસ આ ત્રણ સિવાય હું એક પણ મીઠાને તો અડવું જ નહીં.
હા.
મને નહીં ભાવ તું મને પછી હું શું મતલબ હેલ્થ કોન્શિયસ હો ને તો મને મતલબ આમ મને
આપડી સિંધી ની ખોરાક નો ભાવે.
ખોરાક ના
નહી.
સોન પાપડી પણ નહીં ભાવતી મને.
હા આપડે તમે બનાવતા હશો ને ખોરાક
હા હા. ખોરાક ખોરાક ખોરસ શરદીઓમાં બનાવે છે મારી મમ્મી જબરદસ્તી ખિલાવે છે પછી હું શું મતલબ હું શું ડાઇટમાં ડાઇટ આ બધામાં મતલબ બહુ જ તક છું મને અગર કોઈ આ બોલે ને કે મેગી લ પાતા મને ગમતું હું જ નહી અને પછી અગર શક્કર ખાવી હોય તો હું ચાય ચાય પણ નહી પીતી હું ગ્રીન ટી પીવું છું એ ન કરતો એના અગર હવે આ મેગો ન મેગોની સિઝન છે ને તો આમની સીઝન છે યા ચીકું આ બધું તો પણ મારી મમ્મી કહેતી કે થોડું મીઠું દ નાખી દઉં મીઠું શક્કર નાખી દઉં પણ કતી ના બાબા અગર મને ફીખું મળશે એ પણ હું પે લઉં પણ આ મીઠું તો મારા મને તો મત આવજો.
છોકરાને એમજ એ તમારે શું તો આમ મોટામાં નાખે જ નહી કોઈ દી.
નહી ભલે હહહ. પછી શું હાલ હવે જોઈએ છે ને કે મતલબ આ શક્કર થી જ મતલબ આટલું બધી આટલી બધી આવે છે તેમ શક શક્કર તો કેટલા ટાઈમ થઈ ગયો મેં છોડી જ દીધી છે શક્કર તો. શક્કર છોડી દીધે પછી આ બધી તેલની વેરાયટીઓ ચાવલ આ પુરીઓ ઓઈલી આ બધું મને મને નહીં ગમતું મારી ફ્રેન્ડો અગર સ્કૂલમાં નાસ્તો લાય છે એ ખાવે છે ને મને ખબર ન શું ચીડ ચડે છે આ કેવી રીતે ખાય છે આટલું તેલ ને આ બધું હું ઘરમાં પણ કું છું મારી મમ્મી ને કે તમને ખાવું ખાવ હું રોગથી પણ મત ખાવ પછી મારા કારણે બધાની ખાત તવ એજ બોલે છે ચાવલમાં તો હવે તેલ તો જોઈએ ને ચાવલ કેવી રીતે અડ હડવા જોઈએ છે. તે તો તો એ કે છે કે કેવી રીતે યાડ તું કેવી રીતે ખાવું બનાવે છે અમને પણ ની થી ભાવતું તો મેક મેક બું કઉ છું તમને ખાવું હોય મું તો એમ પણ ચાવર નહી ખાતી ના કાન કણક બી નહી ખાતી મું. તો બુ નામું કણક પણ નહીં ખા તી ચાવલ પણ નહી ખાતી આ મતલબ ઓયલી જે પણ ફેટ અને આ બધું જે હેલ્થને ઇફેક્ટ કરે છે ને આ બધું હા મુશ્કેલીથી અગર મને મારો જેમ સોમવાર ન વ્રત હોય છે ત્યારે પણ શું એકદમ નાની ચમચી જેમ ચાવલ લઉં છું. કેંમકે બે રોટી થી બે રોટીથી બે રાગીની રોટી યાં જુવારની રોટીથી પેટ તો ના ભરાવે ને મતલબ પૂરો દિવસ નો તો.
હા હા.
તો એટલે મતલબ થોડા લઉં છું એમ કહે છે કે મેં મતલબ મારી મમ્મી પછી શું ને કાઢી દેતી જલ્દી ચાવલ કેમ કે આટલો તેલ નહીં નાખતી પ છીમ પછી તેલ નાખ ખે છે ચાવલોમાં તો પેલા મારા માટે નહી કઢી દે છે હાલ પણ મારી મમ્મી કેતી કે એટલી સામે બનાવવામાં આટલો ટાઈમ લાગે છે પછી તમારી તારી તો એટલી આમ બીના તેલની બનાવું પછી તું આમ તું ખાતી ન થી આ બધુ.
હા તમાર આપડી માતૃભાષામાં થઈ ગ્યું પાસબુક.
હા મારું તો થઈ ગ્યું છે એ તો.
થઈ ગ્યું છે એમ.
હા એ તો થઇ ગ્યું છે મારું.
હા એ ચો છે તમારો કે કેટલા મો છે?
ના હાલ હવે મારું ગુજરાતી ચાલે છે.
હાલ નહી એમ નહી આ ટાસ્ક કેટલા પૂરા
ક્યાં અ આ ગુજરા
ગુજરાતી મને એટલે ગુજરાતી કે શું